હમ હ
હેલો
હેલો
હા અવાજ આવે છે.
હા આવે છે, શું કરો આપણે
કશું નથી ાર રોટલી બનાવતી હતી
રોટલી બનાવી લીધી
હા
હમ હમ નાના ટાપ છે બ બેટી છે કે બેટો છે
અ છોકરો હે મારે
હમ મારે પણ છોકરી છે
હા આજે તમે અ બેટી બચાવો ને બેટી ભણાવો જેવા ખુબ મહત્વ વિષ વાત કરાવની છે કરવાનું છું
બઉ સરસ
હમ આપનો સમાજ ત્યારે જોવા જઇયે આ આગળ વધી શકે એમ છે ત્યારે દીકરા અને દીકરી બને સમાન માન સમાન અધિકાર અને સમાન અવસર મળે દીકરી ઘરનું ગૌરવ છે તે ફક્ત માતા પિતા ની જવાબદારી નથી પણ આખ્યા સમાજ અને દેશનું ભવિષ્ય છે
સાચી વાત હું તો સૌથી પહેલા હું એક વાત કરવા માંગીશ કે દી કરી ઘર નું ગૌરવ છે સમય નું ભવિષ્ય ભવિષ્ય છે અને દેશની તાકત છે જો સમાજ દીકરા નો માન આદર્શ આપે છે ને તો સમાજ હંમેશા પ્રગતિ કરે છે અને દીકરીને માંગે છે ને તો બહુ આગે જાય છે
સાચી વાત કઈ પેલાના સમયમાં તો ઘણા લોકો ના દીક કરા દીકરી ના જન્મ ને ખુશી થી સ્વીકારતા નતા પણ આજે સમય તો બદલાઈ ગયો છે તો આજે તો દી કરી ડોક્ટર એન્જિનિયર શિક્ષક અને પાયલટ ને બ પુલીસ ને ઓફિસર બિઝનેસમેન અનેક છે સૈનિક બનેને દેશનું નામ રો સન કરી રહ્યો છે
સાચી વાત કરી તમેં આપણા દેશમાં ઘણા વર્ષ સુધી તો દીકરા દીકરી અને અ વચ્ચે ભેદભાવ હતા ઘણા પરિવારમાં દીકરાના વધારે મત્વ આપ જા ના આવતો હતો જ્યા દીકરા ના દીકરી ને ઓછી સમજતા સમજાવામાં આવતો હતો પરં સમય બદલાયો છે આ દીકરી પ્રત્યેક ક્ષેત્રમાં અ પોતાનું નામ રોશન કરી રહી છે વાત સાચી કહી તમેં
સાચી વાત કે આ કે એ કામ જ છે હ કે એક દીકરી ભને તો આખો પરિવાર ભને
સાચી વાત
આ વાત એકદમ સાચી છે કારણ કે બનેલી દીકરી પોતાના પરિવારને ખરા સારા આપે. ને બાળકોને અને શિક્ષણ આપે છે ને અને સમાજ ના વિકાસ ના મોટો મોટો પણ યોગદાન આપે છે.
સાચી વાત હો તો કેહેવામાં આવે છે ને કે છોકરો એક કુલ ના રોશન કરે ને છોકરી એને છોકરી પણ દોધો કુલના રોશન કરે છે. દીકરી એકસાથ ઘણા સંબંધ નિભાવે છે તે દીકરી.
સારી વાત કઈ. આપણે દીકરી અને દીકરા ના દીકરામાં ક્યારે પણ ભેદભાવ નથી. કરવો જોઈએ. અને બંનેને સમાન પ્રેમ સમાન શિક્ષણ અને સમાજ અવસરમાં મલવા જોઈએ તો દીકરીને આ. આગળ વધવાની વધવાની તક મળશે. તો તે પોતાનું ભવિષ્ય બનાવશે ને અને દેશને પણ આગળ લઈ જશે.
સાચી વાત નહી બેટી બચાવો બેટી પડાવો નુ મુખ્ય. હેતુ એ છે કે દીકરીઓને જન્મનો અધિકાર મળે. અમને સારું શિક્ષણ મળે અને જીવનમાં સમાન અવસર મળી શકે. કેમકે અ આજ ભી અ.
અ પણ જોવાવામાં આવે કે દીકરીનો જેમ હોય તો આ. જ્યાદાતર લોક અ પ્રસન્ન નથી હોતા.
હા સારી વાત કહી તમે હા સારી વાત. આજે ઘણી દીકરીઓ ખેલકૂદ અને. ટેકનોલોજી રાજનીતિ અને વ્યાપાર જેવા ક્ષેત્રોમાં સફળ થઈ રહી છે. આથી સાબિત થાય છે કે દીકરી કોઈની ઓછી નથી. આપની. દીકરી ની સુરક્ષા પણ ક કરવાની છે ઘર.
સર.
ઘર અને સમાજમાં. એને સમાન અને સુરક્ષિત વાતાવરણ મળવું ખુબ જરૂરી છે.
સાચી વાત કઈ તને. તો કહેને કે શિક્ષણ એ પ્રત્યેક બાળકોનો અધિકાર છે. જે દીકરી શિક્ષિત બને છે ને. તો પોતાનો પરિવાર શિક્ષિત બનાવે છે. શિક્ષિત મહિલા સ્વાસ્થ્ય સ્વચ્છતા પરિવાર અને સમય નો વિકાસ. મહત્વપૂર્ણ યોગદાન આપે છે શું કેહો તમે એના માટે.
સારી વાત કઈ છે. ભારત સરકાર એમને માટે તો બેટી બચાવો ને બેટી અ ભણાવો. અભ્યાન શરૂ કર્યો. ને આ અભિયાન નો મુખ્ય હેતુ દીકરી નો જન્મદર વધારવો. ને કલ્યા કન્યા ભ્રૂણ હત્યા રોપી રોપી છે. ને અને શિક્ષણ આપ આપ આપ. અને તેમને સમાજમાં અ સમાન સ્થાન આપવું છે.
સાચી વાત. અને આજ આપ જોઈ શકો આ દીકરીએ ડોક્ટર એન્જિનિયર વૈજ્ઞાનિક શિક્ષક વકીલ. પુલીસ અધિકારી સૈનિક પાયલટ. અને અનેક રાજકાર્યો જે જેવા પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા. અ મળી રહી છે. તેઓ સાબિત કરી કહ્યું છે કે. અ મટે તો દીકરી કોઈથી મારી દીકરી કોઈથી ઓછી નથી. હ
સારી વાત કહી અને કે કે ચાલો આપણે તો બધા મળીને એક સંકલ્પ કરીએ કે દીકરી અને દીકરામાં ક્યારે પણ ભેદભાવ‌ અ નહી કરીએ ને દરેક જરૂર ભણવીશું. ને અને એક ક કન્યા ભ્રૂણ હત્યા અને બાલ હું પતાવરો વિરુદ્ધ કરું છું
સાચી વાત કઈ.
દીકરીનું અને સન્માન ને અને સુરક્ષા માટે હંમેશા ત્યાાર રહી.
સઈ વાત કરી આપણેે બાલ વિવાહ દહીજ પડતા ભેદભાવ અને હિંસા જેવી ખરાબ પરંપરાઓને સમાપ્ત કરવાનું જરૂરી છે દીકરીને સુરક્ષિત વાતાવરણ અને શિક્ષિત મળે તો દેશનું ભવિષ્ય વધારે ઉજ્જવલ બને છે.
સારી વાત કઈ સારી વાત અનેના મા તો જોવું નહી આપણે શ્રી ભગવાન નું અમૂલ્ય ભેટ છે તે પરિવાર નું ગોર વધારે એક માતા પિતા નું નામ રોશન કરે છે અને બીજી તરફ લગ્ન પછી નવા પરિવાર ને પણ શ સંસ્કાર આપે છે.
સાચી વાત અને માતા પિતા એ દીકરી અને દીકરા બંનેને સમાન પ્રેમ સમાન શિક્ષણ અને સમાન અવસર આપણા જોઈએ. ઘરમાં સમાનતાની ભાવના બાળપણથી અ વિકસિત થતી જોઈએ. કેમ કે છોકરા અને છોકરી વચ્ચે ભેદભાવ કરવા નહી કરવા જોઈએ.
સારી વાત સારી વાત
શું કહો તમે
સારી વાત કઈ અને જોવી આપણે. દીકરી બચવે સમાજ વધવે દીકરી ભનશે તો દેશ આગળ વધશે
સાચી વાત કહી.
હા એક બેટી બચાવો ને બેટી ભણાવો કેવું તો ફક્ત એક યોજના નથી. પણ સમાજ ને બદલવાનું એક મહાન અભિયાન છે.
સાચી વાત શાળાઓમાં પણ દીકરીઓને પ્રોત્સાહન આપણું જોઈએ રમત ગમત વિજ્ઞાન કલા સંગીત અને અન્ય ક્ષેત્રોમાં તમને આગળ વધનાવા માટે પ્રોત્સાહન કરવું જોઈએ
સારી વાત છે એ જરૂરી છે કે આપણે આ સમાજ. પણ આ યોગ યોગદાન આપ જઈએ કે બેટી બચાવો બેટી પઢાવો તેવા ખુબ મહત્વ વિશે પ વાત કરવાની
સાચી વાત ક
ત્યારે આગળ વધી શકે છે જયારે દીકરા ને અને દીકરી ને. ને સમાન માન સન્માન અસર અવસર મળે દીકરી ઘરનું ગૌરવ છે
સાતી વાલ વહી તો ઓહ રોહ તો કે કે માતા પિતા એ દીકરી અને દીકરા બંને સમાન પ્રેમ આપનો જોઈએ ભેદભાવ નથી કરવો જોઈએ.
સારી વાત કહી.
સરસ
સરસ સરસ.